કેમ છો બેન.
બસ એકદમ બરાબર તમે કેમ છો. તમે કેમ છો અમે એકદમ બરાબર.
દવી મિક
હા હા જરૂર જરૂર કેમ છો બોલો બોલો. બસ એક તમ બરાબર હા હા સંભળ છે. સંભળાય છે બોલો બોલો શું કો છો
હા આજ બો કર્યો મેં કીધું તમારી પાસે ફ્રી ટાઈમ ટાઈમ હોય ઘણી બધી તમે ઘણા આ બધા એ બહુ બધા કામ કરો છો સાંભળ્યું ખાસ તમે કર્યું છે. તમારી આબળ્યું છે કે તમે કો ટ્યુશન શીખવાડો છો. છો તો એ બધામાંથી તમે પૂછો અને કઈ હોબીસ તમારી સારી વનવું હતું મારે.
હા હા જરૂર જરૂર એટલે મને છે ને આમ શોખ છે બધા અલગ અલગ વસ્તુઓ કરવાના. કઈક નવું શીખતું રેવાનું. તો એવી રીતે એનાથી શું આપણું મન એકદમ આમ સારું રહે કે આપણે નવું નવું શીખ રહી ને તો આજકાલના જમાનામાં શ ને કે બધું જ શીખવાનું જરૂરી છે ક્યારે શું જરૂરત પડે કોને ખબર અને શો ક તો હા મને હોબી છે મારી હવે મા ક્રાફ્ટ અને ડ્રોઈંગ થો. થો ઓછો સમય મળે છે નહી તો પણ હું પેલા બહ કરતી કે કઈ થોડો એકાદ કલાક મારી પાસે ફ્રી છે તો કઈક નવું ઘરની ચીજ બનાવું કે એવું કઈક સચિંગ કર હો કેવું ક બાકી ટ્યુશ તો મારા છે ને કે શોખ ન પેલા તો મેં આમ જરૂરત માટે સમય પસાર કરવા માટે શરૂ કર્યા હતા. પણ હવે એમ લાગે કે હવે આખો દિવસ શું કરવાનું એટલે પછી હવે અમારે અહીયાં ના કોમ્પ ના બાળકોને બધા આવે છે. તો હવે હું એને આમ અમુક સમય રાખ્યા છે મેં બે ટાઈમ ના કે એના હિસાબે બેવું અ ભણાવવાનું ભણાવવાનું પણ થાય ને આમે મને ટીચિંગ વધારે પસંદ છે તો આમ ખાસ ખાસ કઉ તો મને ટીચિંગ વધારે પસંદ છે બધા શોખ કરતા તો એને પ્રોફેશન પણ બનાવી લીધું છે મે તો હવે વધારે સમય તો મારો એમાં જ જાય છે. અને ક્યારેક ક્યારેક સંડે હોય કે થોડો સમય હોય તો બીજું બી કઈક કર્યા કરું છું. તો તમને કોઈ શોખ ખરો
હ ઓ એમાં છું જરા કેમકે હેલ્થ હેલ્થ કોન્શિયસ એટલે યોગા આમાં આપડે શું ખાવું પી છે કહી શકો છો. સવારે એક વ્યાયામ ચાલવા જવું આખું મેન્ટલી અને ફિઝિકલી બ અને ઉપઈ ફિટનેસ આપણે રહી શકીએ છે. એટલી જ આપણામાં જરૂરી છે સ્પેશિયલી આપણે જ્યાં હાઉસ વાઈફ કેમ કે બધાના જીવનમાં માં સ્ટ્રેસ એ જ બધાના ભાગ જ છે બધા ના લાઈફ નાના છોકરાઓ મોટે મેન્ટેન ફિઝિકલ નમેન્ટ બ બેલેનસ વ્યવસ્થિત રવું જરૂરીથી ઇન્ટરેસ્ટ છે નાનપણથી તો આપણે કેવી રીતે આગળ વધી શકીએ એમ ત હું આસપાસ થોડા શીખ રેગ્યુલરલી પણ આજુબાજુ હું લોકોને કેમ્પ લઈને શીખવાડું છું બે બેસિક આપણા વ્યાયામ આપડણે કેવી રીતે કરી શકીએ? જરૂરી નથી બહુ ફિઝિકલ ફિટનેસ તેની જરૂર જ મિનિટના પણ દાખ વ્યાયામ છે આપણે ન્યુટ્રીશનમાં આપડી કેવી શકીએ છે તો એ બધું તું કરું છે ને મારો વિચાર ચાલુ છે હમણાં એક બે છોકરા મરાઠીમાં સ્પેશ્યલાઈઝ કરું છું ચાલુ છે ધીમે ધીમે કેમ કે કઈ પણ બધાને માટે ખૂબ જરૂરી છે નાનપણ નાનપણથી બધાને માટે ક ક્રાફ્ટ કરો આર્ટ્સ કરો તમે ડાન્સ કરો પણ હોબીની જીંદ એવું મને લાગે છે કેમ કે સ્ટ્રેસ છે આપડા આટલા બિઝી હોય એ છે રો તો એમાંથી આપડણે જો થોડો ટાઈમ આપ આપણે પોતે એમાંથી આપણને આનંદ પણ મળે શકે છે અને ઓવર સારું છે એટ કઈ પણ નાનપણ થી ના અનાજ તથી જ તમારે એને કાંઈ કાંઈ હોવી જરૂરી છે ને એને ક કૉંટીનુએ કરવું એટલે કેમ કે આપડે વચ્ચે છોડી આયા મેમ આપડે બધું બધી આપ આપણા રેતસારના કામમાં આપણે આ બધું ભૂલી જઈએ એ છે ખું આપડી સાથે રાખવું એના પ્રોગ્રેસ કરવું ડેવલપ કરવું એ બધું બહુ એટલે આજે મેં કીધું બતી નથી વાત મને ખબર બર હતી કે આવા કામ પણ મેં કીધું સ્પેસિફિક આ તમે સીના ક્રાફ્ટ મે પકલા જોયા છે બધા સાદષ ડ્રોઈંગને બધું કરો છો મેમે તો એટ ક અને વોટ્સએપ પર સેટણ જોતા રહીએ આનંદ મળે આપણે પોતાનું પણ જોઈએ તો પણ આપણને કેટલો આનંદ કઈ કર્યું છે. અને સ્ટ્રેસ તો કઈ ને કાંઈ બધાય કરવું પણ નથી તમારું જેન્ડરીગ ઇમ્પોર્ટન્ટ એને કાંઈ કરવું જરૂરી છે. ફિઝિક્સ હોય છે. બહુ બધું છે. બહુ બધું બધા ને હો ફાયદો થ થાય. થાય છે. એટલે સ્કૂલ લેવલ પર આ બધા કામ શું કરવા સ્કૂલ લેવલ નહી તો આપણે આપણા ઘરમાં આપડા છું. છે. એટલે એટલે મેં એ તમારી એ તમારો આજકાલ શું ચાલે છે. ઑચોસની સાથે કે છુટી યું છે. એ ફોન કર્યો હા
ના ના છૂટ્યું તો નથી ને છોડવું બી નથી પણ હા ક્યારેક. માટે સમય વધારે મળે છે. કોઈક માટે ઓછો મળે છે. બાકી આમ છોડવાની તો મારે બી ઈચ્છા નથી કારણ કે. મને પણ આમ કાર્યરત રહેવું નવી નવી વસ્તુઓ શીખવી હજી એના વધારે નવી નવી વસ્તુઓ શીખવી અને આપડે આમ કહીએ ને જમાંનાની સાથે ચાલવું હોય તો હંમેશા ચાલતા રહેવું પડે આપણે આમ બેસી જઈએ તો કાંઈ ન થાય તો એ તો છે. જ અને અને હોબી હોવી તો તમે સાચું જ કહ્યું કે જરૂરી જ છે. કારણ કે માનસિક શક્તિ આપણી ભલે કેટલી પણ વધારે હોય પણ આપણે કહીએ ને કે આપણે શારીરિક અને માનસિક જે આપણે આપણી જે કેપેસિટી હોય છે. એની એક વખત તો લિમિટ આવી જાય છે. જાય છે. તો આપણે આમ ઘરના કામ કરતા હોઈએ કે આપડે કહીએ ને કે હાઉસ વાઈફ હોય કે ઓફિસે જતી લેડી હોય કે કોઈ પણ હોય પણ આ મનમાં એકદમ ઓલો આપ કહી સ્ટસ લેવલ હોય આપણું એ હંમેશા વધેલું જ હોય છે. રા લોકો હમણાં કારણ કે એ બધા કહીએ ને આપણે આજકાલના કામો જટલા બધા બધા હોય છે. આપણી પાસે બાળકો નું ધ્યાન રાખવું એમને બધું મેનેજ કરી આપવું આપણા ઘરના બધા લોકોને મેં ધ્યાન રાખવું પછી આપડે કહીએ કે પોતાની કામગર ચાલુ છે. ઓફિસ ન ક પછી બીજું કોઈ કામ તો એ પણ મેનેજ કરવું અને ઘરનું પણ મેનેજ કરવું એટલે સ્ત્રીઓને તો ઘણા એ કામ હોય છે. એજ રીતે પુરુષોને પણ એવું જ હોય છે. અને જે તમે તમારે શોખ કહ્યો કે તમે જે બાળપણથી જ એકદમ આમ પરફેક્શનમાં અને એવી રીતે રહો છો. અને યોગા કહો કે ન્યુટ્રીશન ના હિસાબે તમે હંમેશા જ કાર્યરત રહો ચેતવાઈને રહો છો. એ તમારી બહુ જ સારી આદત છે. આજકાલ બધાને આ જરૂરત છે. જ હા ક્યારેક આપણે શું છે. કે છોડી દઈએ છીએ. છે આ બધું પણ, જેટલી વધારે ધ્યાન રાખીએ એટલું વધારે સારું તો મને સાંભળીને ખુબ જ આનંદ થયો કે તમે એના ઉપર એટલું બધું ધ્યાન આપો છો. અને હંમેશા કાર્યરત રહો છો. તો મને પણ કોય દ ક્યારે કોઈ એવી ટીપ્સ જોઈશે તો હું જરૂર તમને ફોન કરીશ.
નકકી. પણ એટલે એક વખત એક દિવસથી કરવો જોઈએ બધાએ કે આ દિવસે જે કઈ હોબી છે. એને માટે વાત ટલાકપડને એટલો ટાઈમ હુ શું કાઢી જવું જોઈએ તો આપડે-
કરવું જોઈએ.
કઈ આ આપણા એના રિન્યુ કરવા માટે નહી. એ તો શું કંટાળો આવે છે. એ હમણાં પાછળ એવું બધું કરતા રઈએ પછી શું પણ ટાઈમ કાઢી નથી શકતા. તો આપણે અઠ દિવસ કા તો બે દિવસ જેમ જેને ટાઈમટેબલમાં બનાવ્યું હોય કે કલાક તો આપડે આપી જ શકીએ. જ છે એવું કઈ છે ને ગુજરાતીમાં કેવટ છે એટલે આપણને કરુણ કાઢવાનું જ છે આ આપણા ફાયદા એટલે જેટલું કરશું તો થશે સામે વાળા નો પણ થશે તો જ એટલે છોક ક્રાઉનલ છે બધાએ સા એક જરૂરી છે એટલે મેં કીધું હવે એનું શું ચાલુ છે બધાને ફ્રેન્ડ્સને ફોન કરે તમે તમારા હોબી ગયા છો એટલે ચલી ફો બાકી બધા મજામાંને
બરાબર બરાબર તમે કયું તે હા હા બાકી તો બસ એકદમ સારું છે અને બાકી તમારા બાળકોને બધાને અમારી યાદ આપજો અને બીજું કઈ પણ એવું હશે મને કે કઈક ન્યુટ્રીશન વિશે કે કંઈક યોગા વિશે મને કઈક માર્ગ ન જોઈતું હશે તો જેમ તમારી હોબી છે અને તમે એમાં એકદમ નિપુણ પૂર્ણ પણ છો તો મને જ્યારે બી એવું લાગશે તો હું તમને જરૂર એના વિશે ફોન કરીશ કા ન્યુટ્રીશન વિશે ફોન- કરીશ કારણ કે અમે પણ આપણે પણ હવે કહીએ ને કે એક ઉંમર થાય પછી બધી જરૂરત હોય જ છે અને એની કાળજી જી લેવી પણ એટલી જ જરૂરી છે તો હું જરૂર તમને પાછો એક વખત એવી રીતે ફોન કરી મારો દિનચર્યા ના હિસાબે તમે મને આ આખા દિવસનો કે જો પણ જે પણ મારો ટાઈમટેબલ હશે. તે એ તમને જણાવીશ અને તમે મને તે પ્રમાણે શું ન્યુટ્રીશનિસ્ટ ની જે મને સલાહ આપજો અને શું ખાવું ના ખાવું એની સલાહ આપજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વાત કરીને મને ખૂબ સારું લાગ્યું.
નક્કી સારું લાગ્યું. થેન્ક યુ હા